હલો.
હલો કેમ છો?
બસ એકદમ મજામાં બેન તમે કેમ છો?
હું પણ મજામાં છું બોલો-બોલો.
બોલો શું કરો છો? કેવું છે જો તમારે ત્યાં વરસાદ છે અમારે ત્યાં તો બહુ વરસાદ છે.
હા અમારે પણ બઉ વરસાદ છે આજે. હું આ એમ વિચારતી તી કે આજે બધાને છે ને કેવું છે કે રાત્રે મોડે સુધી ફોન જોવે. અને રાત્રે બે વાગ્યા સુધી આજકાલના યંગસ્ટર્સ તો જાગતા હોય છે. પછી રાત્રે મોડે સુધી ફોન જોઈ ને સવારે મોડા ઉઠે. એટલે નવ દસ વાગે ઘણા હતા ઉઠતા હોય પછી દસ વાગે બધાનુ કેહેવાય ને કે દિનચર્યા દિવસ શરૂ થાય. પછી દસ વાગે બ્રશ કરશે, પછી નાસ્તો કરશે, નાહવા જશે. દસ વાગે નાસ્તો કરે એટલે બાર એક એક બે વાગે જમે. એટલે દિવસ હજી લોકોને મોળો શરૂ થાય તો રાત્રે વેલા સુઈને વેલા સવારે ઉઠે અને સવારની દિનચર્યા વ્યવસ્થિત રાખે ને. તો જો સવાર સારી ને તો આખો દિવસ પણ સારો જાય શું કેવું તમારૂ. શું કેવું તમારું બેન. હલો.
હલો.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
હલો અવાજ આવે છે મારો.
હલો.
હા અવાજ આવે છે મારો.
હા.
હા હલો.
હલો.
હા અવાજ આવે છે.
હા.
હા એટલે છે સાવ સાચી વાત છે હ તમારી બેન. મારા હસબન્ડ ને હમણા વચ્ચે છે ને જોબ હતી નઈ. હ તો જોબ નુતો કહી શકહતા કે રાત્ર મો મોબાઈલમાં પિક્ચર જોવે કા તો પેલી વેબ સિરીઝ જોવે ઓલી ઓટીટી કવાય ને એની પર બધું જોયા કરે કોઈ ને કોઈ આજે આ પિક્ચર જોયું તો કાલે પેલી વેબ સિરીઝ જોય પછી કઈ નવું પછી ફલાડુ પછી ઠીકણું અને એમા ને એમા કેવું થાય કે રાત્રે બે વાગ્યા સુધી જાગે પછી છે ને કેવું કે બે અઢી વાગે ને એટલે કે ડબ્બા ખંખોળે કે ભૂખ લાગી છે પછી કોક દિવસ મેગી બનાવીને ખાય. એટલે હું એમ કહુ કે તમે આ અડધી રાત્રે મેગી ખાવ છો તમને ક્યારે ઊંઘ આવશે? હ પણ એ માને જ નહી કે ભૂખ લાગી હોય તો શું કરે કે ખાય તો ખરા ને માણસ પછી છે ને કેવું થાય કે ત્રણ ચાર મહિના જોબ નથી, પછી જોબ લાગી ને તો હવે કેવું થાય છે કે આખો દિવસ થાકી જાય છે! સવારે વહેલા ઉઠી ને પછી જોબ ઉપર તો જવું જ પડે ને. પછી આખો દિવસ થાકી જાય અને થાકી જાય ને એટલે પછી છે ને રાત પડે એમ નહી કે આપણે વહેલા સુઈ જઈએ, એમને એક એવી આદત પડી ગઈ કે બસ બે વાગ્યા સુધી મોબાઈલ જોવાની એક આદત પડી ગઈ હતી એટલે હવે એમને ઊંઘ જ નથી આવતી. હવે ગમે તેટલું થાકેલા હોય ને તો એ રાત્રે એમને બે વાગ્યા પેલા ઊંઘ જ નથી આવતી! અને એના કારણે શું થાય છે કે સવારે એ વહેલા ઉઠી નથી શકતા, અને વહેલા ઉઠી ન શકે ને પછી કેવું થાય કે નોકરીમાં ટાઈમસર જાય અને જાય નહી ને એમ નોકરી પર આખો દિવસ એમને બેચેની વાળો નીકળ્યા કરે પછી એમને ક્યાંય ચેન જ ના પડે. એટલે હું એમને એવું કહું કે આ જો તમારી એક આદત તમને કેટલી અત્યારે ભારે પડી રહી છે! તમારે સમજીને મેં કીધું વહેલા સુઈ જાવ ને, અગિયાર નહી તો મોડામાં મોડું બાર વાગે તો એટલીસ્ટ સુઇ જવાનું ને! પછી અ બાર વાગે સુવો તો તમારી ઊંઘ સવારે સાત આઠ વાગે અ સાત આઠ કલાકની ઉંઘ હોય એ તમારી આઠ વાગે પૂરી થાય. અને મે કીધું તમારે મોબાઈલ જોવો હોય તો તમે આખો દિવસમાં ગમે ત્યારે જોઈ જ શકો છો ઘરે હોવ તો પણ સમજે જ નહી, બસ કે રાત્રે શાંતિ થી જોવાની મજા આવે છે કે એમ મજા જ કઈ અલગ હોય છે. અને એમાંને એમાં એમને એટલી કૂટેવ પડી ગઈ ને, અત્યારે ગમે તેટલું કો, આખો દિવસ લા હોય ગમે તે પણ રાત્રે ઊંઘ જ નથી આવતી, શું કેવું બેન તમને મારે.
હા એકદમ સાચી વાત છે. સવારે મોડે સુધી જાગે અરે રાત્રે મોડે સુધી જાગે ને સવારે પણ મોડા ઉઠે. હું તો કઉ છું રાત્રે થોડા વેલા સુઈ જવું જોઈએ અને સવારે પણ વેલા ઉઠી જવું જોઈએ. અને સવારે વેહલા ઉઠી ઉઠીને સૌથી પેલા અ મોઢું બોઢું સાફ કરીને નાહી ધોઈને અને હું તો કઉ છું કે અ આપણેે ભગવાનને યાદ કરવા જોઈએ પછી સારી એક્સરસાઇઝ કરવી જોઈએ, વોકિંગ માટે જવું જોઈએ અને યોગ પ્રાણાયામ એવું બધું કરવું જોઈએ, એનાથી દિવસની શરૂઆતમાં જ તમારું કેહેવાય ને કે અ યોગ પ્રાણાયામ થી તમારી મેન્ટલ હેલ્થ એકદમ શાંત રહે અ સવાર સવાર માં જ તે તમારું મગજ શાંત થઈ જાય અને તમે આમ સરખી રીતે વિચારી શકો કે હવે મારે શું કરવાનું છે આ? અને સવારના નાસ્તામાં ઘણા મેં જોયું છે ઉઠતા બેઠતાજ તમે કીધું ને કે રાત્રે બી મેગી ખાય તો મેં જોયું છે ઘણા સવારે ઉઠતા વહેત જ તે ઓલું હવે તો આજકાલ તો ઓલા તૈયાર કપ નુડલ્સ આવે છે કપ નુડલ્સ માં ખાલી ગરમ પાણી કરીને નાખી દે. અને સવારમાં ઉઠતા વહેત જ એવું કેહેવાય ને કે ભારે ભરખમ નાસ્તો પેટમાં નાખી દે. તો સવારે એવું ભારે ન ખાવું જોઈએ. પછી આખી રાત ઉઠ્યા હોય અને આખી રાત પેટ ખાલી હોય, તો સવારે પેટમાં હળવો નાસ્તો નાખવો જોઈએ. ફ્રૂટસ ખવાય, દૂધ પીવાય, અથવા તો હળવો નાસ્તો તમને એવું જ કઈક ફરસાણ ખાવાનું મન થાય તો ખાખરા ખવાય એવું હળવું ખવાય, એનાથી પેટને સારું રે, અને પછી થોડાક તમે ડ્રાય ફ્રૂટસ પણ ખાઈ શકો દૂધમાં જ, ડ્રાય ફ્રૂટસ નાખીને તમે ખાઈ શકો. એવું નહીં કે આજે ઉઠતા હોય તો તો ઓલું ચીઝ ને મેગી ને એવું જ બધું સવારે ખાઈ લે ને, જમે પણ મોડા, તો એવું નો કરાય સવારે હળવો નાસ્તો જ લેવાય. તમારું પેટ બી ભરાઈ જાય ને તમને સારું પણ, પછી એક્સરસાઇઝ યોગ એવું બધું કરીએ ને, તો એ પણ સારું રે આજકાલ તો ઘણા ને બહુ ચશ્મા છે. ચશ્મા ના નંબર, ફોન જોઈ જોઈને ખુબ વધી ગયા છે, તો એની માટે મેં એક વાર છાપામાં વાંચ્યું હતું કે, સવાર માં વહેલા ઉઠી ને તમે ઓલુ હળવો તડકો હોય ને, એમાં બેસવાનું બહુ ભારે બાર થી બે ન તડકો હોય એમાં નહી પણ, સવારે આઠ વાગે તો કેવો કુમણો તડકો હોય. તો એમાં ઈ કુમળા તડકામાં તમે બેસો ને તો તમારા બોડીને સારું, કેન કે વિટામિન ડી મળી રહે, ને તમારી આંખોની રોશની પણ વધે. અને સવારે ઉઠીને તમે આજુબાજુ ક્યાંક ગાર્ડન હોવ, તેમાં ખુલ્લા પગે ચાલીયે ને, તેમ અ ખુલ્લા પગે માટી ને ઘાસ આ બધા ઉપરથી ચાલવાથી છે ને તમારું, હેલ્થ સુધરે અને તમારા ચશ્મા ના નંબર, ઓછા આવે એટલે આવું કરવું જોઈએ. આવ બધું કરીને પછી તમે કામ ઉપર ચડો ને એટલે તમે ફ્રેશ બી હોવ, તમે સારી રીતે વિચારી શકો, અને વેહલા ઉઠ્યા હોઈએ એટલે દિવસમાં કામ બી વેહલું પતી જાય અને, હવે મોડા જૂથ મોડા જૂથે એટલે કામ પણ મોડું જ શરૂ થવાનું છે. કામ મોડું શરૂ થાય એટલે સુવાના પણ મોડા જ છે. અને આ લોકોને એમ કે એન્ટરટેનમેન્ટ દિવસમાં થોડુંક અમારે મનોરંજન કરવું ને, એટલે દસ વાગે કામ પતે પછી દસ વાગે એ લોકો ફોન લઈને બેઠ તો ઠેઠ બાર બે વાગ્યા સુધી એટલે જો કામ છ આઠ વાગ્યામાં પૂરું થઈ જતું હોય, તો એ લોકોને ફોન જોવાનો પણ ટાઈમ મળી રહે બે કલાક એ લોકો ફોન જોય તો દસ અગયાર વાગ્યા સુધીમાં મોઢામાં મોઢા સુઈ જઈ શકે. બરોબર ને સાચી વાત ને,
હા સાવ સાચી વાત છે, હા તમારી બેન. જો દરેકે છે ને પોતાની આદતો સુધારવી જોઈએ, એ સવાર માં તમે જેમ કીધું ને એમને હેલ્ધી નાસ્તો લેવો જોઈએ, ફ્રૂટ ખાવું જોઈએ, તમાને દૂધ સદ્ તું ના હોય તો તમારે થોડું દહીં લેવું જોઈએ. પછી કુમળો તડકો લેવો જોઈએ, થોડુંક તમારે આગળ, ચાલવું જોઈએ, તો એનાથી તમારા બધાની સવારની આદતો, અ સુ સુધરે. અને ત તમારું સ્વાસ્થ્ય પણ એમાંથી સારું એવું સુધરે છે.
અને કેવું છે, કે જો તમે થોડુંક તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપોને, તો તમને છે ને, અ નિરોગી રહો તમારે અત્યારે કેવી ડબલ સીઝન થઈ ગઈ છે ઘડીકમાં ઠંડી, ઘડીકમાં ગરમી, ઘડી માં આટલો વરસાદ હોય છે, એટલે જો તમે લોકો સમજીને, તમારા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખો થોડી સવારની જે સારી આદતો કેળવો, તો એનાથી છે ને તમને ખૂબ લાભ થાય છે. અને પાછળ થી કેવું થાય છે કે તમારે પાછળની બી તમારી, અ જે પચાસ વર્ષ પછીની ઉંમર માં બી તમને એ બધી વસ્તુઓ તમને, ખુબ જ હેલ્પફુલ રહે છે જો તમારી એ આદતો હશે ને તમારી કન્સિસ્ટન્સી હોય ને તો તમને ખુબ પાછળથી બી તમે નિરોગી રહો છો કોઈના પર તમારે ડિપેન્ડેડ નથી રહેવું પડતું કે આજે ઘણી વાર ખબર છે પચાસ વર્ષના કે પિસ્તાલીસ વર્ષને હાર્ટ એટેક આવી ગયો એવું બધું નથી આવતું જો તમે થોડુંક ધ્યાન રાખો ને તો તમને બહુ સારું રહેેશે એટલે મારું કેવું તો એવું છે કે દરેક વ્યક્તિ એ થોડીક તો અ એમને આવી રીતે અ થોડીક યોગ થોડા કયોગ છે કસરત છે એવું તો કરવું જ જોઈએ મારું માનવું એવું છે શું કેવું બેન તમારું
હા એકદમ સાચી વાત છે સવાર માં ઉઠીને એવું બધું કરી અને પ્લસ હું તો કહું છું કે તમે સવાર માં ઉઠો છો તો તમારે અ ઘણા લોકોને ઘણા લોકો એમ કેવાય આ બધા નખરા શું કરવાના પણ હું તો એમ કઉ છું કે તમારા ડાયરીમાં આજના તમારા જેટલા કામ હોય ને એટલા લખી રાખવા જોઈએ કે જો આજે બપોર સુધીમાં મારા આટલા કામ બતાવાના છે પછી આટલા કામ પતાવી ને વચ્ચે એક અડધો કલાક માં આવી રીતે ફોન અ જોઈશ અથવા તો સુઈ જઈશ થતા ટીવી જોઈશ એવું બધું પછી સાંજે પાછો મારા આટલા કામ કરવાના છે. અ અને રાત્રે રાત સુધીમાં મારે આટલા કામ પતાવાના છે તમે એટલું લખી નાખો ને તો તમને ખબર પડે કે આજે દિવસ દરમિયાન મારે કેટલા કામ કરવાના છે તો તમા અ અ કેવાય ને કે તમે ગૃહિણી હો તો તમારે સવારે ઉઠીને નક્કી કરી લેવાનું કે આજે મારે શું રસોઈ કરવાની છે અથવા તો બાળકોને તૈયાર કરવાના હોય એના યુનિફોર્મ છે એનું બેગ છે એ બધું તમે એક બાજુ પેક કરીને મૂકી દો બધાના લંચ બોક્સ છે ટિફિન છે એમાં તમે શું શું બનાવીને મોકલશો એનું તમે એક કહેવાય ને કે લિસ્ટ કરી નાખો ને તમારે આખા દિવસ દરમિયાન વિ વિચારવું ના પડે કે મારે હવે શું કરવાનું છે અથવા તો ક્યારે બ્રેક લેવાનું છે અને તમને યાદ આવે તમે લિસ્ટ બનાવવા બેઠો ને કે હા આજે તો તમારે આ લેવા જવાનું હતું આજે તમારે આ કામ કરવા જવાનું હતું તો એ લિસ્ટ બનાવો તો તમને એટલું યાદ આવતું જાય દિવસ દરમિયાન એટલું કામ પતું પણ જાય આ તો સવાર માં મોઢા ઉઠશે ને કાઈ પછી યાદ ના હોય ને મોડા મોડા બધા કામ શરૂ કરે એમાં ને એમાં લ્યો આજે તો હું આ કામ ભૂલી ગયો આજે તો અમારે બેંકમાં જવાનું હતું નાચે તમારે ફલાણી વસ્તુ લાવવાની હતી એમાં એમાં બધા ભૂલી જાય એટલે આવું સવારે વહેલા ઉઠી ને આવું બધું કરીને લિસ્ટ પણ બનાવી નાખવું જોઈએ સાચી વાત છે ને બેન તમારી
સૌ અ સસાચી વાત છે એકદમ સાચી વાત છે તમારી જો દરેક વ્યક્તિ પેલો ટુડુ લિસ્ટ આવે તમને ખબર છે કે રોજ ન ટુડુ લિસ્ટ આવે એ જો ટુડુ લિસ્ટ તમે ફોલો કરો ને તો તમને બહુ જ હેલ્પફુલ રહે છે તમે માનસિક રીતે બી તમને તણાવ ઓછો રહે છે અને તમારે આગળ તમારા મગજને એક સ્પષ્ટતા મળે છે કે મારે કયા કામ આજે કરવાના છે કયા કામ કાલે કરવાના છે શું કામ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે એ બધું જ ને એક મગજ ને એક સ્પષ્ટતા મળે જેનાથી તમે ને એક સિસ્ટમેટિક કામ કરી શકો છો એટલે તમારી વાત સાવ સાચી છે કે દરેક ગૃહિણી હોય કે અ કોલેજમાં ભણતા સ્ટુડન્ટ હોય કે પછી ધંધાધારી વ્યક્તિ હોય નોકરી કરનાર હોય એ દરેકે પછી છે ને એ રીતે પોતાના અ કામનું લિસ્ટ કરવું જોઈએ સાવ સાચી વાત છે હા બેન તમારી સારું બેન ચલો મારે છે ને થોડું કામ આવ્યું છે તો પછી આપણે કાલે શાંતિથી વાત કરીએ હા આવજો.
આવજો.